હલો અ કેમ છો?
મજામાં
આજે તમારી હ હું પણ મજામાં આજે તમારી સાથે રક્ષાબંધન વિશે વાત કરવાની હતી
હમ
રક્ષાબંધનનો કેટલો સરસ તહેવાર છે કે ભાઈ બહેન મળીને જ તહેવાર મનાવવામાં આવે છે.
રક્ષાબંધન હિદુ ધર્મનો પવિત્ર તહેવાર પણ ગણવામાં આવે છે. આ તહેવાર શ્રાવણ મહિનાના પૂર્ણિમા ના દિવસે ઉજવાય બહેન ભાઈના હાથમાં રાખડી બાંધે. રાખડી પ્રેમ અને રક્ષણનું પ્રતિક ભાઈ બહેનના રક્ષા કરવાનો સંકલ્પ કરે બહેનભાઈના સુખી જીવન માટે પ્રાર્થના કરે
ભાઈ બેહેન વચ્ચે વિશ્વાસ વધે છે. આ
બહેન ભાઈને ભેટ આપે પરિવારના બધા સભ્યો સાથે મળીને ઉજવણી કરે ઘરમાં પૂજાની તૈયારીઓ કરે. રાખડી કૂકુ ચોખા અને દીવો પૂજામાં વપરાય બહેન ભાઈને તિલક કરે ભાઈ બહેનનું આશીર્વાદ લેય મીઠાઈ ખવડાવવાની શુભેચ્છાઓ આપે આ તહેવાર ભાઈ બહેન હમ્મ
સાચી વાથી
મીઠાઈ ખવડાવવાની શુભેચ્છા આપે રાખડી વિવિધ રંગોની અને ડિઝાઇનની મળે. બાળકો ઉત્સાહવાનથી તહેવાર ઉજવે બજારોમાં રાખડીઓની ખરીદી થાય મીઠાઈઓની દુક કાનમાં ભીડ રહે
ઘણા લોકો નવા કપડાં પહેરે છે. સગા સંબંધીઓ સગા સંબંધીઓ મળે છે. દૂર રહેતી બેહેન રાખડી પોસ્ટથી મોકલે છે. ઓનલાઈન પણ રાખડી મોકલવામાં આવે છે.
આ તહેવાર ખુશી અને આનંદ માટે જ લેવામાં આવે.
ભાઈબેન વચ્ચે વિશ્વાસ વધે છે.
પરિવારમાં એકતા વધે
પ્રેમ અને સ્નેહની લાગણી મજબૂત બને છે.
આ તહેવાર ભારતીય સંસ્કૃતિનું પ્રતીક પણ માનવામાં આવે.
દરેક ઉમરના લોકો આ તહેવારને ઉજવે છે.
રાખડી માત્ર દોરો નથી પરંતુ લાગણીનું બંધન પણ ગણાવે
ભાઈ બહેનને હમેશાં મદદ કરવાની વચન આપે છે.
બહેન ભાઈને લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.
હાથ થી બનાવેલી રાખડીને લોકપ્રિય બની રહી છે.
ઘરમાં આનંદમય વાતાવરણ રહે છે.
દરેક ઘરમાં ઉત્સવ નો માહોલ જોવા મળે છે.
બાળકોને તહેવારનું મહત્વ સમજાયમ સમજાવવામાં આવે છે. તહેવાર પ્રેમ અને કર્તવ્યનો સંદેશ આપે છે.
ભારતીય પરંપરા અને સં કૃતિક ગૌરવ વધે છે. રક્ષાબંધન સૌને પ્રેમથી રહેવાની પ્રેરણા આપે છે.
રક્ષાબંધનને રાખી પૂર્ણિમા પણ કહે છે.
પ્રેમ વિશ્વાસ અને સન્માનનું
લેવા માટે પણ આવે છે. ઘરમાં સ્વાદિષ્ટ વાનગીઓ બનાવવામાં પણ આવે છે.
સાચી વાત.
નનંદ ભાઈ અને ભાભી માટે પણ રાખી લઈ જાય છે. બાંધવા માટે.
હમ હમ
દરેક ઘરમાં ઉત્સવો નો મહોલ પણ જોવા મળે.
હમ હ મીઠાઈ ની દુકાનો માં ભીડ રહે છે. ઘણા લોકો નવાં કપડાં પહેરે છે. સગા સંબંધીઓ હહહ દૂર રહેતી બેના રાખડી પોસ્ટથી મોકલે છે.
શિક્ષકો એ પણ રાખડી બાંધવામાં આવે છે. દેશ પ્રેમ ની ભાવનાઓ મજબૂત બને. પરિવાર વધુ નજીક આવે તો એમને પણ રા ખડી બાંધવામાં આવે પ્રેમનું બંધન વધુ ગાઢ બને છે. ઘરમાં હાસ્ય અને આનંદ છવાઈ રહે છે. શાળાઓમાં પણ કાર્યક્રમ જોવા મળે.
ઘરમાં પૂજાની તૈયારી થાય.
પરિવારમાં પ્રેમ વધે છે. ભેટ આપવાની પરંપરા પ્રેમ દર્શાવે. વડીલો નો આદર વધે. સંબંધો ને મજબૂત બનાવે છે. ભારતીય સંસ્કૃતિ ને જીવંત રાખે છે. પ્રેમ વિશ્વાસ અને સન્માન નો સંદેશ આપે. આ તહેવાર રક્ષણ નું વચન પણ આપે. સંબંધો ની કદર કરવાનું પણ શીખવાડે. લોકો એકબીજાને શુભેચ્છાઓ આપે છે તે દિવસે વૃક્ષો ને રાખડી બાંધવાથી પર્યાવરણનું રક્ષણ કરવાનો સંદેશ આપવામાં આવે છે.
પ્રેમ વિશ્વાસ અને સન્માનનો સંદેશ કહેવાય છે.
હા બરાબર
બસ ભારતીય પરંપરા અને સાંસ્કૃતિક ગૌરવ વધે છે. રક્ષાબંધન સૌને સૌથી રહે્યોની પ્રેરણા આપે છે. રક્ષાબંધન ભાઈ બહેનના અટો ટ્રેમ અને રક્ષાબંધન નો પવિત્ર પ્રતીિક છે. આપની સાથે વાત કરીને બહુ જ સારું લાગ્યું. ફરીમાં શું